હલો
હેલો હા કેમ છો બેન
બસ મજામાં તમે કેમ છો ઘરે બધા સારા છે ને
હા બધા સારા છે તો આજે હું તમને એક ટોપિક ઉપર મારે ચર્ચા કરવી છે કે આજકાલ જે આપણેે આ બધી ટેકનોલોજી યુઝ કરીએ છીએ તે આપણા જીવનને શું આપણા સારી છે કે પછી એનો ઉપયોગ વધારેતો કરીએ તો પણ આપણા માટે નુકસાનકારક છે તમે મને આ બાબત કેમ કે તમે એક કોમ્પ્યુટર ટીચર છો એટલે ટેકનોલોજી વિશે તને મારા કરતા વધારે ખબર હોય છે. એટલે મને તમે થોડું આણા વિષા પર થોડી વાત કરીએ આપડે
સાચું તમે જેવ કહો ને કે ટેકનોલોજી એક કાર એક તરીકે નુકસાન બી કરે અને ફાયદો બી કરે છે. અગર આપણેટે ટેકનોલોજીને સમજીને વાપરીએ તો આપણા પર એ ફાયદો કરે અને અગર આપણે એને ગેર ઉપયોગ કરીએ છીએ. જેમ કે હરેક વસ્તુ આપણે હમણાં જેવું કે એઆઈ નો જમાનો એમ કે આપણે તો એઆના જમાનામાં લોકો શું કરે? કે એક નાનાથી નાનો ક્વેશ્ચન બી એને ખબર હોય છતાં બી એ એને પૂછે છે જેમ કે એને એમ લાગે છે કે એના પાસે બધી જ નોલેજ હોય છે પણ એના કરતા પણ નોલેજ આપણા પાસે વધારે છે. ને એ ખાલી આપણને હેલ્પ કરવા માટે છે. એ બધી જ વસ્તુનો કંઈક સાચો જવાબ નથી આપી શકતી આપણને તો એ આપણે એક એ રીતના જોઈએ તો એ આપ નુકસાનદાયક છે કે આપણું જે આપણા આપણે નોલેજ છે. એ આપણે એની યુઝ નથી કરતા અને બધું જ આપણે ટેકનોલોજી પર છોડી દીધું છે. જે પણ આપણને જોતું હોય છે. તે આપણે ટેકનોલોજી ને પૂછીએ છ છેીએ એક નાની ક્વ હોય કે આપડે હમણાં આમ ક ને કે આપને આપણે એક નાની ક્વેશ્ચન બી ફ્રેમ કરવો છે. તો ભી આપડે શું કરીએ છેીએ કે આને પૂછે છેી કે આ આની રીતના સાચી રીતના આ કેવી રીતના ફ્રેમ થશે. તો એ આપણું એક નુકસાન નુસાનદાયક વસ્તુ છે કે ટેકનોલોજીને આપણે બહુ સમજીને યુઝ કરવું હોય છે. હવે તમે જેવું મને પૂછે કે ટેકનોલોજી આ જેઓ આજકાલના નાના છોકરાઓ છે. કે જ્યારે હોય ત્યારે ગૂગલ પર કઈ બી સર્ચ કરે જે કે હોમવર્ક હોય આપણે અ એ ટીચર અમે એઝ અ ટીચર અમે જય્યારે હોમવર્ક આપીએ એ લોકોને તો શું એ લોકો કરે કે એજ વસ્તુ એઆઈ ને પૂછે ફોટો ખેંચી નાખે છે. અને એને મૂકી દે છે અને એ એનું ગેર નુકસાન એ લોકો ડાયરેક્ટ જ આન્સર લખીનેઈ છે. તો આ તમારા સમજણમાં શું આવ્યું એના માટે આપણે હોમવર્ક આપીએ તો એનું આ લોકો એવી રીતના યુઝ કરે છે શું કેવો તમે
હ એકદમ બિલકુલ વાત સાચી. કે સ્કૂલમાં આપણે કઈ પણ પ્રોજેક્ટ આપીએ છે ને કે તમને જોશો કે બધા પ્રોજેક્ટ બધાના સેમ જ હોય કેમ કે એ લોકો ડાયરેક્ટ એઆઈ ને પૂછે તમને ખ્યાલ હોય તો આપણે તો કોઈ પ્રોજેક્ટ આપતા તો આપડે તો ક્યાં ગાંધી લાઈબ્રેરી છે કે પેલી અંદર મોટા બજારમાં એક લાઈબ્રેરી છે આપણે ત્યાં જતા બુક્સો વાંચતા અને એ બધું આપણે સંશોધન કરીને પછી આપણે પ્રોજેક્ટ બનાવતા એની પછડી આપે કેટલી મહેનત અને આપે કેટલું બધું આપણે એમાંથી નોલેજ પણ મેળવીએ છ છેીએ કે જુદી જુદી બુક્સો રીફર કરીએ કે પેપર માંથી કશે બીજે આપડે કોઈ વડીલો ને પૂછી કોઈ ટોપિક વિશે તો આપણને કેટલું બધું આપ પને મ માહિતી મલે છે. પણ આજકાલના છોકરાઓએ નહીં તો બસ એક રાઉન્ડ ફોન આપો અને ફોન ઉપરથી એ લોકો એઆઈને, ચેટ જીપીટી ને પૂછે છે એટલે બેઠું એ લોકને આન્સર મલી જાય છે. એ લોકોએ કોઈ જાતની મહેનત કરવી જ નથી અને એ રીતે આણે એ લોક માટે બહુ નુકસાનકારક છે કે એ લોકને સમજણ શક્તિ જ એ લોકો વિકાસતા નથી. આવું જ કંઇરા કરશે તો પછી આ આપણું ભવિષ્યમાં એ લોકને કેટલી તકલીફ પડશે જયારે એ લોકોએ જીવનના કઈ મહત્વ કઈ પગલા લેવાના હશે તો એઆઈ થોડા એના જવાબ આપવાના છે. એ લોકોએ પોતે પણ વિચારવું જોય પડશે ને? એટલે મને લાગે છે કે સ્કૂલની અંદર આપણેે એઆઈ ને એ બધું શીખવવું જોઈએ કેમ કે આજનો જમાનો છે. પણ એ લોકો જે કરી રહ્યા છે આન્સરને એવું બધું શોધીને તે નહી થવું જોઈએ એ થોડું મા બાપે બી ધ્યાન આપવું જોઈએ કે એ લોકો આવું બધું નહી કરે. બરાબર ને?
એકદમ સાચું સમય કયો છો. કે આજકાલ માં એ લોકો બહુ ઓછું ધ્યાન આપે છે બધી વસ્તુ પર. છોકરાઓ જેમ મોટા થાય નાના હોય છે. ત્યારે એ લોકો એ લોકો પર બોજ વધારે ધ્યાન આપતા હોય, જેમ જેમ એ લોકો મોટા થાય છે. ચાલો ટ્યુશન્સમાં કરાવતા છે ને. મોબાઈલ આપી દે છે સૌથી મોટી ભૂલ તો એ લોકોની ત્યાં જ હોય. કે છોકરાઓને મોબાઈલ આપી દે છે, તમે એ લોકોનું શું વાંચે છે. બુક્સ પણ નથી જોતા શું હોમવર્ક આપે છે ટીચરો. એ લોકો એના પર કઈ જ ધ્યાન નથી આપ તા તો આનાથી જ એ લોકોનું નુકસાન થાય છે. અને શરૂઆત ઘરેથી જ થાય છે એવું નથી કે આ બધું સ્કૂલમાં શીખે છે એ લોકો. પણ આ બધું વસ્તુ એ લોકો ઘરેથી જ શીખે છે. કે એ લોકોને મોબાઈલ મળી જાય છે, મમ્મી પપ્પા કઈ ને કઈ કામમાં બી ઝી હોય છે અને આ લોકો મોબાઈલ લઈને બેસી જાય છે. ને એવું નથી કે એ લોકો ટેકનોલોજી ખાલી એઆઈ યુઝ કરે છે. એ લોકો એની અ આપણે કેમ આખો દિવસ રીલ્સ બનાવતા હોય છે. એટલે એટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે કે અ અગર કોઈ નાની અમથી વસ્તુ હશે એને ખોટી રીતના એ લોકોએ બતાવી હોય. તો એ બી એ લોકો એઆઈ થી યુઝ કરે, યાં તો કેટલા બધા અલગ અલગ એપો છે. તેનાથી યુઝ કરે છે. અને બીજી વસ્તુ કે મોબાઈલ હોય તો મોબાઈલમાં એ લોકો પાસે અ અમ મમ્મી પપ્પાનો જો મોબાઈલ હોય તો એ લોકો પાસે એમાં બેંકનો પાસવર્ડ હોય છે. કઈ હોય છે તો એ લોકો ટેકનોલોજી યુઝ કરીને. એ લોકો કોઈને બી પૈસા બી ટ્રાન્સફર કરી શકે. યા તો કોઈ ભૂલથી કોઈ ફ્રોડ વસ્તુ આવતું હોય. તો એ લોકોને ના ખબર હોય. તો એ લોકો એની બી એક નુકસાન કરી શકે કે એ લોકો એને ઈન ઇન્ફોમેશન બહાર પાડી શકે. તો આ એક જ ખૂબ જ એમ જોવા જેવી વસ્તુ છે કે છોકરાઓ શું કરે છે, અને ક્યાં સુધી કરે છે. તો આ આપડે બધું જોઈએ. તો જ આપણા છોકરાઓ એ બધું વસ્તુ શીખશે. કે મા બાપો એકદમ જ ઘેર એ લોકો એકદમ જ શું કયો. છોડી દે છે, છોકરાઓ છે એ લોકો કરતા છે, ને આપણે કરવા દઈએ છી એમ. સાચ ઓકે ઓકે ન!.
સાચું સાચું વચ્ચે આપડ ખબર છે, આપણે ન્યૂઝ પણ આવ્યા હતા. કે એક છોકરા ગેમની એની એટલી બધી લત લાગેલી હતી. કે એ એના એને પોતાને એટલું. ખબર નહ હતી કે આ પપ્પાનોો બેંક નો પાસવર્ડ છે. છે, કે શું અને એ ભૂલથી!. એમાંથી એ પાંચ લાખ રૂપિયાનો!. એ જેમની વસ્તુ ઓર્ડર કરીલીીધી. એ તો ઘરે જયારે આવે ત્યારે ખબર પડે. કે એનાથી આવું વસ્તુ થઈ ગયું છે એટલે જેમ. પો એટલો મશગૂલ હતો કે એને પોતાને ખબર નહી પડ્યું કે. કયા નંબરથી એ શું ઓર્ડર કરી રહ્યો છે. એટલે આ જે ભીમ રમવાની જે લગ છે. તે આજની યુવા પેઢીને છે, ને બહુ જ નુકસાન કરી રહી છે. એવા તો કેટલા બધા સમાચાર આપણને મલે છે. જે પપ્પાના અકાઉન્ટ માંથી એ લોકોએ આટલા પૈસા લઈ લીધા કેમકે હવે એ લોકો પપ્પા ને મમ્મી નુ જ મોબાઈલ નંબર યુઝ કરે છે. એટલે આ બધી ખોટું ટેકનોલોજી નો યુઝ કરી રહ્યા છે. બાકી તમે એમ જોવા ટેકનોલોજી આપણે સારી રીતે વાપરીએ એના કેટલા સરસ સરસ એના ઉપયોગ બી થઈ શકે છે. જેમ કેટલા સરસ એ લોકો પ્રોજેક્ટ બી બનાવી શકે છે, એમાંથી ઇન્ફોર્મેશન કરીને આપણી સ્કૂલની અંદર આપણે એ આઈ વેસ્ટ માંથી મટીરિયલ ઈ વેસ્ટ માંથી આપણે કેટલા સરસ સરસ બધી વસ્તુ છોકરાઓએ બનાવેલી હતી ટીચરની મદદ થી ટીચરે એ લોકોને સમજાવું આવી રીતે કરો તો એ લોકોએ થોડું ગૂગલ સર્ચ કયુ પન પછી એ લોકો આખા જે પ્રોજેક્ટ હતા તે રોબોટ બનાયવા તે બી વકિંગ રોબોટને એવું બધું બનાવ તે કેટલું સરસ ટેકનોલોજી નો યુઝ છોકરાઓ આવુ કઈ એ લોકો નુ કઈ નોલેજ વધારવા માટે વાપરતા હોય તો આપણને કઈ વાંધો નથી પણ જો ગેમ રમવામાં અને ખોટા ખોટા કઈ બીજા કાર્ય કરવામાં જો ટેકનોલોજી યુઝ કરે તો એ સારી વાત ના કહેવાય
સાચું એ મેં બી જોયું છે, કે એવા ઘણા બધા છોકરાઓ છે. કે એ વસ્તુ ટેકનોલોજી યુઝ કરીને ખુબ જ સારી સારી વ તુઓ ઇન્વેન્ટ કરે છે, બનાવે છે. તો એનાથી આપણને ખુબ જ ગર્વ અનુભય છે. ને આપણા આમ દેશમાં એટલું બધું આગળ વધે છે ટેકનોલોજી એટલું એટલું આ છોકરાઓની બી માનસિક વસ્તુ વધે છે. પણ એ એમ તમે જેવું કેવો કે ગેમની લત લાગી જાય છે. તો એમાં એ લોકોના પૈસા ક્યાં ખર્ચ થઈ જાય છે એ લોકોને ખબર જ નથી પડતી હમણાં જ મેં કેવ ને મારો બાળક આખો દિવસ હું તો મારા સાસુને એકદમ નાનો એમ કે ને ડબ્બો ફોન લઈ આપેલો છે, એટલે આખો દિવસ એ મોબાઈલ લઈને બેસતો જ નથી એક ટીવી જ હોય છે, પણ એ તો થોડીક વસ્તુ માટે તો એને આ મોબાઈલનું શું છે, એ ખબર નથી પડતી એટલે હમણાં થી જો આપણે એ લોકોને શીખવીએ કે એ કેવી રીતના વાપરવું છ. તો એ લોકોને આગળ જઈને એ ફાયદો થશે જ્યારે કે આજકાલ ના છોકરાઓ શું કરે છે. કે આખો દિવસ એના ઉપર જ બેસી રેય છે, બધું એના પરથી જ જોવા માંગે છે, પન ટેકનોલોજી એ ખાલી આપણને ઇન્ફોર્મેશન આપવા માટે છે. એને આપણે કેવી રીતના વાપરવું એ આપણા ઉપર છે તો આપણે એ બો સારી રીતના અને સોચી સમજીને વાપરવા જોઈએ. એમ નઈ કે બસ અ ગમે જે એ જે કેય છે એ બધું જ કરી નાખવાનું એ ટેકનોલોજી આપણા માટે ખૂબ જ સારી વસ્તુ છે પણ એને સમજીને વાપરવા જોઈએ.
ના એકદમ સાચી વાત પણ આની અંદર શું છે કે આજે બધા પેરેન્ટ વકિંગ કરવા મંઈડયા છે ને એટલે ઘરમાં કોઈ વડીલ હોતું નથી છોકરા ઉપર ધ્યાન આપવા માટે એટલે કદાચ આ ટેકનોલોજી નો દુરપયોગ થઈ રહ્યો છે
હા સાચી વાત છે તો ચાલો આપણે પછી કોઈ વાર નવી ટોપિક પર વાત કરશું આવજો હ ને
આવજો આવજો